હલો હા મારો અવાજ તમને આવી હા તમારો અવાજ સંભળાય છે
હા મને પણ તમારો ક્લિયર અને સ્પષ્ટ આવે છે તો નમસ્તે કેમ છો તમે
બસ મજામાં છીએ તમે કેમ છો
હા અમે એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત છીએ તો આજે આપડે સ્પર્ધાત્મક પરીક્ષા વિશે વાત કરીએ
હા તમારી વાત એકદમ સાચી છે સારો વિષય છે અને આજકાલ જે લગભગ દરેક વિદ્યાર્થીઓ જે છે કોઈને કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો જ હોય છે એમ
હા તમે સાચું કીધું આજકાલ બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ બહુ બધી થઈ રહી છે પછી એ ગવર્મેન્ટ જોબ્સ હોય કે આગળ ભણવા માટેની એન્ટ્રન્સ એક્ઝામની પરીક્ષાઓ હોય એવી ઘણી બધી એક્ઝામો છે
હા તમારી વાત એકદમ સાચી કે સ્પર્ધાત્મક પરીક્ષા એટલે એક એવી પરીક્ષા કે જેમાં હજારો કે લાખો ઉમેદવારો ભાગ લેતા હોય છે અને મર્યાદિત બેઠકો માટે સ્પર્ધા કરતા હોય છે એટલે જીમ કે આપણે જોઈએ એક્ઝામ તો યુપીએસસી હોય છે જી પીએસસી હોય છે એસએસસી હોય છે બેન્કિંગ માટે રેલવે માટે નીટ જી ટેટ ટાટ નેટ ઘણી બધી એવી એક્ઝામ જે છે એ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે છે એ લેવાતી હોય છે.
હા તમે સાચું કીધું અને એવી ઘણી બધી પરીક્ષાઓ છે જેનો લોકો એ લાભ લેવો જોઈએ. જેથી તેમને સારી એવી નોકરી સાવ એવો સ્કીલસ એ પ્રાપ્ત કરી શકે અને જેટલી વહેલી શરૂ કરીએ એટલું સારું જો રોજ નિયમિત અભ્યાસ યોગ્ય યોજન અને સમયપત્રક જરૂરી છે. જો આપણે યોગ્ય અભ્યાસ કરીશું સમય પ્રમાણે તો સારી રીતે આપણે સારા એવા માર્ક્સથી પાસ કરી શકો. જ આ બધી એકઝામો
હા તમારી વાત એકદમ સાચી છે. તો તમારા મતે આવી પરીક્ષાની તૈયારી જે છે એ ક્યારે શરૂ કરવી જોઈએ એ મને જણાવશો?
હા તો કેટલાક ઘણા લોકો શું કરતા હોય કે શરૂઆતમાં ખુબ સાથી તૈયારી કરે છે. પરંતુ થોડા મહિનામાં પછી હિંમત હારી જાય છે. કે હવે મારાથી નહીં થશે તો એવું ના કરવું જોઈએ. તેનું મુખ્ય કારણ સતત મહેનત ન કરવી. ન કરી શકવી સોશિયલ મીડિયામાં વધારો સમય બગાડવો અને પોતાની તુલના બીજાને સાથે કરવી. જેથી લોકોને આળસ આવે છે વાંચવાને એ હિંમત હારી જાય છે. તેવું ના થવું જોઈએ એમ અને હું કઉ તો રોજ છ આઠ કલાક પણ ધ્યાનથી અભ્યાસ કરીએ તો સારા પરિણામ મળી શકે.
હા તમારી વાત એકદમ સાચી છે કે રોજઈ જે છે એ નિયમિતતા સાથે પ્રરમ વાંચવું જોઈએ. કે એવું નહીં કે આજે મને જુસ્સો આવ્યો ને આજે મેં ચાર પાંચ કલાક વાંચી લીધું. તો ફરી હવે બે ત્રણ દિવસ મારે વાંચવું નથી ને મને કંટાળો આવે છે ને એવું કશું ના થવું જોઈએ. રોજે એક સરખું નિયમિત વાંચવું જોઈએ. અને સાથે સાથે જે છે આપણે આવી એક્ઝામની તૈયારી કરતા હોય તો કરંટ અફ અફેર્સ છે સમાચાર એ પણ વાંચવા જોઈએ કેમ કે જીપીએસસી યુ પીએસસી બેન્કિંગ જેવી આવી બધી પરીક્ષાઓમાં જે છે એ ખૂબ જ ઉપયોગી બનતું હોય છે. એટલે એની મોક ટેસ્ટ પણ આપવાથી ઘણાં ફાયદા થતાં હોય છે. કે સમય અને વ્યવસ્થાપન પણ સુધરતું હોય છે પોતાની ભૂલો આપ આપણી ક્યાં છે એ પણ સમજાતું હોય છે આત્મવિશ્વાસ વધતો હોય છે.
હા તમે સાચું કીધું અને ઘણાં વિદ્યાર્થીઓ એક બે વખત નિષ્ફળ થાય તો તૈયારી છોડી દે છે. તો હિંમત ના હારવી જોઈએ એમ ન કરવું અને નિષ્ફળતા સફળતા તરફનું એક પગથિયું હોય છે. તો નિષ્ફળ થવાનો મતલબ એ નઈ કે હવે કશું થશે ને આગળ આપણને સફળતા નહીં મળે એવું જરૂરી નથી. કેટલાક લોકોએ એક્ઝામોમાં બગ બે ત્રણ વખત નિષ્ફળ થઈને પણ સારી રીતે સફળતા મેળવી છે. એટલે આપણે ક્યારેય નિષ્ફળ થઈને બેસી ના રહેવું જોઈએ હંમેશા સફળતાની પાછળ દોડતું રહેવું જોઈએ
હા તમારી વાત એકદમ સાચી છે અને આવી બધી એક્ઝામમાં આપણે તૈયારી કરતા હોય તો એમાં પરિવારનું સમર્થન જે છે એ પણ ખૂબ જ જરૂરી હોય છે કેમકે પરિવાર અને શિક્ષકો જે છે આ ઉત્સાહ વિદ્યાર્થીનો પાર હોય છે અને મુશ્કેલ સમયમાં પણ આગળ વધવા માટે પ્રેરણા આપતા હોય છે તો આવી એક્ઝામની જો આપણે તૈયારીઓ કરતા હોય તો મોબાઈલનો ઉપયોગ જે છે કેવી રીતે કરવો જોઈએ
હા તો અભ્યાસ માટે ઉપયોગ કરવો જોઈએ જો આપને જે જરૂરી ડિટેલ્સ હોય એ બધે આપડ ઓનલાઈન રિસર્ચ કરીને વાંચવી જોઈએ બિનજરૂરીજ આપણે સોશિયલ મીડિયા અને ગેમ્સમાં સમય ના બગાડવો જોઈએ હંમેશા આપણે જેમકે હમણાં તો કેટલાક બધા યુટ્યુબ પર પણ વિડીયોઝ છે આવી બધી એ માટે ના કેટલા બધા વિડીયો છે તો લોકો તો એ વિડીિયો જોવા જોઈએ ના કે સોશલ મીડિયા
હા તમારી વાત એકદમ સાચી છે અને આપણે જોવા જઈએ તો કે સફળ ઉમેદવારો જે બન્યા હોય એમનામાં આપણને કયા ગુણો જોવા મળે તો કે એ પેલા તો નિયમિતતા હોય છે શિસ્ત હોય છે આત્મવિશ્વાસ વિશ્વાસ હોય છે ધીરજ હોય છે સતતને સતત મહેનત કરતા હોય છે તો આવા બધા ગુણ જે છે એ આપણને એક સફળ ઉમેદવાર હોય એમાં જોવા મળતા હોય છે તો હું તમને એક પ્રશ્ન પૂછું છું કે અંતમાં જે આપણે વિદ્યાર્થીઓને આપણે શું સંદેશો આપી શકીએ એમ
હા તો સંદેશો એ છે કે સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા એક એક દિવસમાં મળતી નથી યોગ્ય આયોજન કરવું જોઈએ નિયમિત અભ્યાસ કરતું રહેવું જોઈએ સતત પ્રક ટેસ્ટ કરતી રવી છે જે મોગ ટેસ્ટ હોય એ આપતી રહેેવી જોઈએ અને આત્મવિશ્વાસ સાથે મહેનત કરનાર વ્યક્તિ જરૂર સફળ થાય છે તો આપડે ક્યારેય હાર ના માનવી જોઈએ હંમેશા વિચારવું જોઈએ કે હું આ કરી જ લઈશ મેં આટલું આ જે છે આટલા ચેપ્ટર આ છે આટલો પૂર્ણ કરી લઈશ અને પછીસ જમવા બેસીસ કે હું બહાર રમવા જઈશ એવું આયોજન બનાવીને રાખવું જોઈએ
હા તમે ખૂબ સુંદર વાત કરી કે સ્પર્ધાત્મક પરીક્ષા જે છે એ માત્ર નોકરી મેળવવાનો માર્ગ નથી પરંતુ તે વ્યક્તિના વ્યક્તિત્વ ધીરજ અને મહેનત કરવાની ક્ષમતાનો પણ વિકાસ કરતો હોય છે તો આપણે અત્યાર સુધી તો જે મહેનત વિશે વાત કરી હતી તો હવે જે આજકાલ જે સ્પર્ધાત્મક પરીક્ષાનું મહત્ત્વ કેમ વધી ગયું છે એમના ઉપર પરચે રાખ જોઈએ તો એનું કારણ એ જ છે કે આજે આપણે દરેક ક્ષેત્રમાં જોઈએ કે સ્પર્ધા જે છે એ વધતી જ જાય છે તો સરકારી નોકરી હોય કે બેન્કિંગ હોય કે રેલવે હોય દરેક જગ્યાએ લાયક ઉમેદવાર પસંદ કરવા માટે જે છે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં આવતી હોય છે
હા તમે સાચું કહો છો. ઘણા લોકો કહે છે કે માત્ર મહેનત પૂરતી નથી. સ્માર્ટ સડી પણ જરૂરી છે તો તમે શું કેવા માંગો.
હા. હું સ્માર્ટ સ્ટડી જે છે એમના વિશે તમને એટલું જ કહીશ કે દિવસ ર પુસ્તકો સામે બેસી રહેવું જોઈએ એ અભ્યાસ નથી. પરંતુ યોગ્ય પુસ્તકો પસંદ કરવા. મહત્ત્વના મુદ્દા સમજવા. અને નિયમિત પુનરાવર્તન કરવું એ પણ ખૂબ જ જરૂરી હોય છે એમ.
હા તમે સાચું કેધું. કે આખો દેશ છોકરી લઈને વાંચવું એ જરૂરી નથી. એક વખત વાંચવું જોઈએ અને એનું વારંવાર પુનરાવર્તન કરવું જોઈએ જેથી આપણને મગજમાં સારી રીતે બેસી જાય અને સારી રીતે યાદ રહી જાય. લોકો કહે છે કે કોઈ બી વસ્તુ એવી રીતે વાંચવું જોઈએ કે આપણે ઊંઘમાંથી ઉઊઠે તો પણ આપણે તરત જ એનો વગર વિચારી જવાબ બોલી શકીએ.
હા તમારી વાત એકદમ સાચી અને ઘણા વિદ્યાર્થીઓ જે છે એ એક સાથે આઠ થી દસ પુસ્તકો ખરીદી લે છે એ સૌથી મોટી ભૂલ છે. ઓછા પુસ્તકોને પણ ઘણી વખત વાંચવાનું વધુ સારું હોય છે એટલે રિવિઝન કરવું એ ખુબ જ ઉપયોગી હોય છે. એક જ વિષયને જો આપણે સારી રીતે સમજીવી જોઈએ. જેના કારણે જે છે એ વિષય માંથી કોઈ પણ પ્રશ્ન આવે તો આપણે તેમને ચૂકી ના જાયું જોઈએ અને વિદ્યાર્થીઓ જે છે પહેલાં પરીક્ષા માટે જે છે સૌથી વધુ કઈ સમસ્યા થતી હોય. તો કે જ્યારે સૌથી પહેલાં એક્ઝામ આપવા જાય ત્યારે એમને ગભરાટ થતા હોત. આત્મવિશ્વાસમાં પણ ઘટાડો થતો હોય. સમય ઓછો પડી રહ્યો હોય પછી. શાંત રહેવું એ છેલ્લી ઘડીએ નવું શીખવાનું પણ ટાળવું જોઈએ. છેલ્લે છેલ્લે જે છે લોકો વધારે કઈક ને કંક નવું નવું નવું શીખ. તા હોય છે તો એ પણ અવોઇડ કરવું જોઈએ એમ.
હા તમે સાચું કવો છો. અને આપડે વધારે વાંચવું. ના જોવે જેટલું આપડે વાંચી શકતા હોય જેટલું આપડે મગજમાં ફિટ થતું હોય. એટલું જ વાંચવું જોું એ. અને જે બી વાંચ્યું હોય એને એટલું પરફેક્ટલી યાદ રાખવું જોઈએ. કે આપણને હંમેશા યાદ રહી જાય. એટલે આપણેે વધારે વાંચવું એ જરૂરી નથી. પણ કેટલું યાદ રહ્યું એ મોટી વસ્તુ છે. તો હંમેશા આપણે ફોકસ કરવું જોઈએ કે આપણે વારંવાર એનું પુનરાવર્તન કરવું જોઈએ. એ એકબીજાને પ્રશ્ન પૂછતા રહેવું જોઈએ જેથી આપણને સારી રીતે એ વસ્તુ યાદ રહી જાય.
હા તો આજે આપણે ખૂબ સારી વાત કરી ફરી મળીશું કોઈ નવા ટોપિક સાથે આભાર.
હા તમારો પણ ખુબ ખુબ આભાર.